હલો.
શું તમને મારા અવાજ આવી રહ્યા છે મિત્ર
હા મિત્રો ચોક્કસ તમારો વાત આવી રહ્યો છે.
કેવું ચાલી રહ્યું છે.
તોને મજામાં બધા સે ખૂબ સારો જ છે.
બરાબર.
તમારું
વરસાદ આવે કે નહી.
હા અમારી બાજુ વરસાદ આવી રહ્યો છે. તમારા બાજુ
હા અમારે બાજુ પણ થોડો ઘણો આવી રહ્યો છે.
હા.
શું તમે વિપરીત છો?
હા મિત્ર, હું હવે ફ્રીજ છું.
હું હવે વિચારતો હતો કે, ભારતમાં ઘણા બધા જોવા લાયક સ્થળો છે. તો ચાલો ની, આપણે ભારતના જોવા લાઈફ સ્થળો વિશે થોડી ચર્ચા વિચારણા કરીએ.
હા ચોક્કસ મિત્ર, ચાલોને થોડી ઘણી કરીએ.
ભારત એક વિશાળ અને વૈવિધ્ય સભર દેશ છે. જે પોતાની પ્રાચીન, સંસ્કૃતિ, ઐતિહાસિક. વારસો, કુદરતી સૌંદર્ય. અને ધાર્મિક સ્થળો માટે વિશ્વભરમાં જાણીતો છે. ભારતમાં અનેક એવા સ્થળો આવેના છે, જે પ્રવાસ સીઓ ને માટે ખુબ જ આકર્ષણ નું કેન્દ્ર છે. કારણ કે ભારત દેશજ એવો છે, કે તે તેની પ્રાચીન સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો જેવી, બધી ઘણી બધી બાબતો છે ભારત દેશમાં, જેથી લોકો દૂર દૂરથી જવા માટે ભારતમાં આવે છે. રાહ જોહે. તાજમહેલ વિશ્વનો સાત અજાયબીનું, અજાયબી માંનુ એક છે. હલી સામ સંંગ્રમ સંજે મર્મરથી બનાવેલું ભવ્ય સ્મારક છે, જે પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે, દર વર્ષે લાખો પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. તે, તાજમહેલ ખૂબ સફેદ અને ચમકદાર છે, હોવાથી બધા વિદેશોમાંથી પણ અ આને જોવા માટે આવે છે, તેમજ જયપુર જયપુરને ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે, અહીંના કિલ્લાઓ મહેલો અને ઐતિહાસિક ઇમારતો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. હવામહેલ અને અમ આમેર કિલ્લા અહીંના મુખ્ય આકર્ષણ છે. લોકો હવા મહેલને જોવા માટે દૂર દૂરથી અહીં આવે છે, અને ત્યાં નો આનંદ માની છેે. ઉદયપુર, ઉદયપુરને તળાવોની નગરી કહેવાય છે. અહીંનું પિછોલા તળાવ ચીપ પેલેસ અને સુંદર બગીચાઓ. પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણ છે. તેથી લોકો અહિયાં દૂર દૂરથી જોવા આવે છે, અને ઉદયપુર શહેર નુ આનંદ માણે છે, ગોવા, ગોવા તેના સુંદર દરિયા કિનારા સાહસિક રમતો અને મનોરંજન માટે પ્રસિદ્ધ છે, દેશ વિદેશ અનેક પ્રવાસીઓ અહીં રે છે. રજાઓ ગાળવા આવે છે, અને આનંદ માને છે. વરાણસી વારાણસી, ભારતના સૌથી પ્રાચીન શહેરો માંનુ એક છે. અહીંના ઘાટો અને ધાર્મિક મહત્વને કારણે તે વિશ્વભર મરમાં યાત્રાઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.
કેરળ ના બ્રેકવોટર શરિયાળી અને કુદરત સૌંદર્ય માટે જાણીતા છે. હાઉસ બોટમાં ફરનો અનુભવ ખુબ જ યાદગાર છે, તેમજ અમૃતસર અમૃતસરનું સુવર્ણ મંદિર શીખ ધર્મનું પવિત્ર સ્થળ છે.
તેની શાંતિપૂર્ણ અને ભવ્ય સ્થાપત્ય કળા દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. આ મંદિર ખૂબ પવિત્ર હોવાથી લોકો તો આ મંદિરના દર્શન કરવામાં આવે છે મુંબઈ મુંબઈનું ગેટવે ઓફ ઈન્ડિયા ભારતનું એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારક છે. જે પ્રવાસીઓનું એક લોકપ્રિય છે. ભારત વિવિધ સંસ્કૃતિઓ પરંપરાઓ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર દેખ છે. અહીં આવેલા ઐતિહાસિક સ્મારકો ધાર્મિક સ્થળો દરિયા કિનારા પર્વતો અને જંગલો ભારતને વિશ્વના શ્રેષ્ઠ પ્રશન તળમ અસ્થાન સ્થાન અપાવે છે. ભારત તેમની પ્રાચીન સંસ્કૃતિ વૈવિધ્ય સબંધ પરંપરાઓ અને કુદરતી સૌંદર્ય માટે સમગ્ર વિશ્વમાં છે. દેશના દરેક રાજ્યમાં પ્રવાસીને આકરશૅર છે એવા અનેક સ્થળો આવેલા છે. શું તમે પણ મિત્રો ભારતના દેવાલાયક સ્થળોમાં પ્રવાસ કર્યો છે?
હા મિત્રો અમે પણ ઘણા બધા પ્રવાસ ભારતના જોવાલાયક સ્થળો પણ જોયાં છે. તમે રાજસ્થાન ના મુખ્ય ઉદયપુર જેમાં રાજાનો મહેલો તેમજ લાલ કિલ્લો અને અને મુંબઈ ન ઇન્ડિયા ગેટ અનેક અનેક બધા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક અ સાંસ્કૃતિક મહેલો જોયા છે. જેમાં ગુજરાતના મુખ્ય આકર્ષણ તરીકે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છ નો રણ જે સ્વરાષ્ર, ઉદ્યાન એવા અનેક સ્થળ પર ફરી ચુક્યા છે. તો એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી જણાવ તો કેવડિયામાં આવેલી છે, જે સરદાર વલ્લભભાઈ પટેલ ની આ પ્ર પ્રતિમા વિનાની સૌથી ઉચ્ચ પ્રતિમા તરીકે જણાય છે. અને બીજી તરફ કચ્છ નો રણ રણ ઉત્સવ દરમિયાન સફેદ રણ ની સુંદરતા જોવામાં કંઈક અલગ રોમાંચક છે. અને બીજી તરફ જોઈએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ઉદ્યાન એ એવું છે જે એશિયાિક સિંહો જોવાનું એક માત્ર સ્થળ છે. જ્યાં સિહોથી ભરેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળતું હોય છે પછી બીજી તરફ જોઈએ તો દરિયા કિનારા અને નાટ નાઈટ લાઈફ. ભારતમાં જોવા જઈએ તો ગોવા અને અંદમાન નિકોબાર જેવા બે એવા સ્થળ છે જે દરિયા કિનારા અને દીવા માટે છે. ભારતમાં જગ્યા હોય તો ગોવા અહીના સુંદર બીચ અને અને બીજી તરફ જો તમારે સ્કુબા ડાઇવિંગ જેવી પ્રવૃતિઓ કરવી હોય તો અહીંના ટપુઓ બેસ્ટ છે એમ માનવું જેમ કે આ બીચ એક એવુ છે કે ત્યાં આપણને ખુબ જ અને
આનંદીત થય આપડે થોડો ઘણો સમય વીતાવી શકીએ. પછી જેમ ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળ તરીકે વારાણસી જે બનારસ ઉત્તર પ્રદેશમાં આવેલ છે. અહીંના દુનિયાના સૌથી વસવાટ ધરાવતા શહેરો જે ગંગા નદીના હોય છે. બીજી તરફ અહી આવેલું જે ગોલ્ડન ટેમ્પલ છે. તે શી ધર્મ નું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે સ્થાપત્ય કલા અદભુત પ્રણલ છે. બીજી તરફ ચારધામ ઋષિકેશ બદ્રીનાથ અને આધ્યાત્મિકતાને કેન્દ્ર તરીકે માનવામાં આવે આ બધા તો અને બીજી તરફ જોઈએ સૌ પ્ર ભગવાન નું સ્થળ કહેવામાં આવેલું છે. પ્રવાસીઓ માટે આકર્ષ આકર્ષણ બની જાય છે. લદાખ એડવેન્ચર ના શોખિનનો અને બાઇકસ માટે આ લોકપ્રિય સ્થળ બનેલું છે અહીંયાં ના ઊંચા પર્વતો અને પેગન તળાવ અદભુત દ્રશ્ય પ્રદાન કરતું હોય છે તેથી લોકોને ત્યાં જવા માટે આકર્ષિત બને છે. પછી ખાસ માં જોએ તો કેરલ માં ગોડ્સ અવન કન્ટ્રી તરીકે ઓળખાતું કેરલ તેના બે ક્વાર્ટર્સ મુન્નાર ના ચાના બગીચાઓ અને આયુર્વેદિક મસાજ માટે જાણીતું કેરલ છે. આ બધા હતા કુદરતી સૌંદર્યને આકર્ષિત થતા કેટલાક જાણીતા અને જોવાલાક પ્રવાસીઓનો સ્થળ
હા મિત્ર તમે કીધું એમ જોવાલાયક સ્થળો ઘણા છે અને તેને જોવા માટે પણ ઉપયોગ દૂર દૂર થી આવે છે અને તમે જે પણ જોવા લાયક સ્થળો વિશે માહિતી મને આપીએ તેના બદલ તમારે ખૂબ ખૂબ આભાર.
હા મિત્રો તમારો પણ ખુબ ખુબ આભાર